હલો.
કેમ છો મજામાં.
હા બસ બધાંમાં મજોઆ શિયાળો આઈ ગયો છે એટલે અહી તાપણું કરવા બેઠા છે.
બરાબર હા એતો હવે ચાલુ થઈ ગયું છે એટલે... કપડા વપડા બધું મેં તો હજુ એક અ શિયાળાનું કશું કાઢ્યું પણ નથી કારણ કે અમારે અહિયાં તો કેવું છે... કે અ હજુ એટલું બધું... ઘુ નહી ઠંડી ચાલુ થ શહેરનું વાતાવરણ ને શહેર છે ને એટલે પછી અહીંયા હજુ એટલું બધું શિયાળું ચાલુ નહી થયું હજુ તો થશે એમ.
હા. એ પણ જાય અહિયાં તો ઠંડી એકદમ ચાલુ થઈ ગય એટલે બધા સ્વેટર ને બધું કાઢીને હવે અહિયાં રાતે આવ્યા બધા ભેગા થયા તો તાપણું કરવા બેઠા છે.
હમ્ બરાબર સરસ સરસ. પણ એ વસ્તુ કે મ .. શિયાળો હા મને છે ને કેવું કે અ તાપ ના ચાલે એમ ગરમી ના ચાલે એના સિવાય બધું ચાલે શિયાળો બી. ચાલે ચોમાસું વિ ચાલે.. બસ મને તાપ .. ઉનાળો નહી ગમતો.
હા ઉનાળ ઉનાળો તો મને પણ નથી ગમતો શિયાળામાં કેવુશાંતિ થી આપડે કઇ આમ મગજ પણ એટલું બધું લાગે નહી ગરમી માં તો આપડે મગજ ભપી જાય.
હા એજ ને કેટલો તાક છે એમ. અમાર તો હજુ અઈયા નથી એટલે બધો શિયાળો.. ચાલું.. થયો એજ તકલીફ છે ને કે થોડો જો શિયાળા જેવું આવે ને. થોડું ઠંડક રે રાહત રે પણ નથી એવું..
હા તો અત્યારે આમ લાગી એટલી બધી ઠંડી નથી લાગતી પણ હમણાં જ ગરમી ગઈ આટલી બધી ગરમી હતી પછી હવે શિયાળો આવ્યો તો હવે થોડી આમ હવા આવે એટલે વાંધો ના આવે. હ પાછું એમાં પેલું. ગુંદર પાક ને એવું બધું બના બનાવાનું ચાલુ કર્યું છે.
હ બરાબર એ હું એકચુલી તમને એજ કેવાની હતી કે મન છે ને શિયાળો તો ખબર નહીં પણ શિયાળામાં જે જમવાનું હોય ને જે બને ને એ બહુ ભાવે.
હા એમાં જમવાનું તો કેટલું સારું હોય.
કારણ કે બધી ભાજી આ આ સિઝનમાં તમને મલી જાય.. બધી ગ્રીન જે ભાજી છે બધાય... ગ્રીન વેજીિટેબલ્સ છે આ સિઝનમાં તમને મળી જાય એટલે પછી ગમે એમ્
હા અને ઊંધિયું પણ કેટલા આપડે શિયાળામાં બનાવે કેટલું બધું.
હા ઊંધિયું હા એ તો ખરું મન છે ને પેલું તમને ખબર છે. ચીલની ભાજી આવે છે..
હા.
હા બસ એ બહુ એની કઢી બહુ ભાવ મારા મમ્મી મસ્ત બનાવે..
બરાબર.
અને પછી ભાજી ના. બોલો-બોલો
આમાં તો બધું ગરમ શિયાળામાં તો બધું ગરમ-ગરમ ચા ને સૂપ એવું બધું પીવાની તો મજા જ આ આવી જાય.
હા સૂપ.. સૂપ એમાં એવું છે કે તૈયાર તો તૈયાર જ લાઇએ છે કારણ કે એમનેમ તો બનાવતા મને હજુ સુધી નહી આવડતું.
બરાબર તો બધું ખાવાનું પીવાનું તો પછી ઉનાળામાં જ મજા આવે
ખાવાને પીવાની ઉનાળામાં કઈક શિયાળા મન શિયાળા ન ખાવાનું ગમે ઉનાળામાં મને છે ને ખાલી કે કેરીનો રસ ગમે બસ.
હા.
એજ અને એક હોય એ શેરડી નો રસ.
હા એ પણ સારો છે ને હું અહયા. શિયાળામાં તો બધા બધા ફળો બી કેટલા બધા આવે.
હઓ.
સાફ. ફરજન છે ને એ બધું. તો મજા જ આવી જાય.
હ અને બીજું જે હોય છે.
હ.
મેન જે હોય છે ભાજી મળે એટલે ભાજી ના ભજીયા.
હા એ તો બહુજ ખાવાતા હોય. જીયા તો આમ બનતા જ હોય. થોડા
બરાબર તમે કરો છો રસ તોય તમને આવડે છે.
ના હું નથી હજુ બહ બનાવતો હજુ ચાજ બનાવતા આવડે. મમ્મી બનાવે એટલે અમે ખઈએ.
તમ બીજું કસ્શું બનાતા નહી આડતુ.
ના એ એટલે આવ આવડે ને પણ ચા બનાવતા આવડે. ને પછીઆમ પૌવા અને એવું બધું નાસ્તો બનાવતા આવડે પૌવા પછી માયું બધું બનાવતા આવડે.
બરાબર ના. મને પહેલા નથી પણ જેનો ખાવાનો ચસ્કો જડ્યો છે ને્ ત્યાંનું મનમકક વસ્તતો આવડે.
બરાબર.
એક વસ્તુ મને બહુ સારી આવડે છે આલુના પરોઠા.
હા એ તો મને પણ બહુ ભાવે મારા ફેવરેટ સારું પરોઠા તો.
હા અને અંદર શીઝ નાખેલું હોય ને સ્ટફ હોય ને એકદમ્
મજા જ આ આવી જાય જોડે. આમ દહી હોય તો એ વધારે મજા આઈ જાવ.
હા અમે પહેલા છે ને મેં ચા જોડે ખાધી તી પણ હમણાંની છે ને મેં ચા છોડી દીધી છે. છોડી દીધીછ એટલે ઘરે નહી પીવાની એમ ક્યાંક બહાર ફ્રેન્ડસ જોડે ગયા હોય ગમે ત્યાં ત્યાં પી લઉ ઘરે છોડી દીધી છે તો હવે દઈ જોડે ખાઈશ. પણ અત્યાર સુધી મને આલુ ના પરોઠા અને ચા એકદમ આમ
હા. હમ
મોટા ભાગે ચા જોડે ગમે તે ચાલી જાય.
હા પાલક નું સૂપ પણ અત્યારે બઉ આમ મસ્ત લાગે પછી આપડે પેલે આપડે લગ્નમાં જઈ તો કેવા મસ્ત આમ સ્ટાર્ટરો હોય બધા, મંચુરિયન ને એ બધા.
હા હા મંચુરિયન, ચાઈનીઝ મ હા, એતો છે. મને છે, ને પેલું ઓછું ભાવે નૂડલ્સ ખબરની કેમ મને નઈ ગમતા.
હા,
કારણ કે.. કે એમાં મને ખબર નઈ, કઈ બોલો, બોલો,
હા, એટલે પછી એટલે મને પણ ભાવે પછી, કેટલા બધા પછી, ઢોકળા હોય, ખમણ હોય, કેટલી બધી વાનગીઓ હોય છે.
હા, એ તો ખરું. પછી, અ મારુ, મને એક ગમે છે. પેલું ઢોસા.
હા, ઢોસા તો મારા પણ એકદમ ફેવરેટ. છે.
તમે બનાવ્યા છે, કોઈ દિવસ.
હા, એટલે એટલે અમુક એક વખત ટ્રાય એક બે વખત કર્યા હતા. પણ પછી, સરખા બન્યા નતા.
માર મે એ મેં પણ ટ્રાય કર્યા તા. મારથી બની જાય પણ થોડાક જાડા રે. આપણે પેલે ધોર પાતળો આવેને
હ,
એ તો તમારે છે, ને થોડી પ્રેક્ટિસ કરોને તો જ આવે એવું થાય.
હા એ પણ છે.
કોઈ દિવસ કોઈ યુટૂબમાં જોઈને કોઈ રેસીપી ટ્રાય કરી છે?
હા અમે છે ને અ પેલા મેગી ના ભજીયા ટ્રાય કર્યા તા મેં બનાવાના તો એ બનાયા પણ મસ્ત બન્યા તા પછી વચ્ચે ચીઝ પણ નાખ કે વાતો
સાચે કઉ મને તો નઈ લાગ કારણ કે મેગી ને ભજીયા
અરે ના મસ્ત લાગે આમ મેગીના બોલ્સ હોય ને એવું જ હતું. તમને લાગે આમ અ-આમ એકદમ આમ અલગ વિયડ લાગતું હશે પણ મને પણ એવા પેલા લાગતું હતું કે આવું કોણ ખાય પછી મેં ટ્રાય કર્યું તો સારા હતા.
બનાયા તા કઈ રીતે?
આમાં મેગી મેગી થોડી કાચી લીધી તી આમ ક્રંચીનેશ માટે અને થોડુંક બનાઈતી પછી અંદર મસાલો નાખ્યો અને એ બધું નાખ્યું. પછી અંદર પેલું વચ્ચે ચીઝ સ્ટફ નાખ્યું પછી બધી શાકભાજી નાખીતી. પછી તળી દીધા હતા. હા બેસન નાખી.
હશે હું જોઈશ ટ્રાય કરીશ. કેવું લાગે? કારણ કે સાંભળવા અત્ય તો ઘણી બધી વસ્તુ જો કે અજીબ અજીબ બધું કોમ્બો આઈ ગયો છે. એટલે સારું લાગે શું ના સારું લાગે તો બનાઇને જ ખબર પડે.
હા અને ઈ ચોકલેટ ઢોસા પણ હવે તો બધ બનાવવા માંડ્યા છે એ તો છેજ ના ભાવે
નામ પરથી જ મન તો આમ એવું થઈ થયકે ઢોસા કેટલી મને મારું ફેવરેટ છે એટલે મને એવુથાય કેટલી મસ્ત વાનગી છે એમ એમાં આવે પછી તમે ગળું ક્યાં એડ કર દોછ એવું થાય.
હા પછી અયા પેલા અમદાવાદમાં તો આઈસક્રીમ સેન્ડવીચ બનાતે સેન્ડવીચ હોય બનાવે અને પર આઈસ્ક્રીમ નાખે ને ચીઝ નાખે એવું હોય.
મન તો ના ભાવે જો મેં તો સા
મને પણ ના ભાવે આમ નામ સાંભળીને જેવું થાય કે આમ ખાવા લાયક જ નથી.
તો પછી. તમે કોઈ જે ઓથેન્ટિક ડિશ છે એ કઈ તમનને છે ને ખાવાનું એ તો તમારે સૌરાષ્ટ્રમાં આવવાનું. બઉુ જ મજા આઈ જાય તૈને તૈના જમવાની વાત જ અલગ હોય. તમને નોર્મલ સાદી ખિચડીમાં બૌ બ વેરાઈ ટી મલી જાય એમ. ખીચડો બને બધી સાત સાત કે આઠ દાળ ભેગી કરીને કઈક.
હા પેલું સેવ ટમેટા નો શાક. અને રોટલી ને એ બધું તો કેટલું મસ્ત લાગે.
હા એ તો બહુ અ મને છે ને એમ અને કેવું ખબર સેવ ટામેટાનું શાાન જે છે ને મને બધા ના ઘરનું ના ભાવે. જ્યાં એનું એક પરફેક્ટ પેલુ જે ટેસ્ટ હોય ને. મતલબ મેં સૌરાષ્ટ્ર નું ખાધેલું છે એમ તો એ બસ એ ટેસ્ટ જ જોઈએ મારે. પછી બીજું ગમે તેવું બીજું. ખાંડ નાખીને પછી ગોળ નાખીને ગમે તે બીજી રીતે બનાવાને નહી પાવતું.
એટલે હા એ તો થોડુંક ગળ્યું હોય એજ સારું લાગે ને.
હા અને પછી તમારું એમાં સેવ નાખવાની ગાંઠિયા નાખવાના કે પછી પાતળી વધારે જાડી સેવ પછી સેવ કયા ટાઈમે નાખવાની એ બધું બી તમારે ધ્યાન રાખવું.
હા પછી બઉ પેલા સેવ નાખી દો તો પછી. લોચો થઈ જાય પછી પછી થી નાખો તો પ એકદમ કડક. લાગી તમે ચકારે ના એ પણ જોવાય.
હા એજ ને. કઈ નહી કોક દિવસ. હું ત્યાં આવીશ ત મને પેલું મેગી ભજીયા ખવડાવજો
હા ચોક્કસ આવજો તમે
હા સારું સારું ચલો
હા.
બાય.